હલો. હલો હલો.
તમારો અવાજ બરાબર નથી આવતો.
આવે આવાજ.
ના.
હજુ આવ્યો અવાજ મારો કમ્પ્લીટ.
હા બરાબર.
હા બોલો.
આજે આપડે કઈ પર્યાવરણ પર વિશે ચર્ચા કરીશું. હ . જેમાં પર્યાવરણમાં ઘણા બધા એવા સાધુનો નો આવિષ્કાર અત્યારે વધવાથી તેમાં નુકસાન પણ થાય છે અને ઘણા ફાયદા પણ થાય છે
હા એ તો છે જ ને સાધનો થી ફાયદા ભી થાય છે અને સાધનોથી ઘણા નુકશનો પણ થાય છે
તો ટેકનોલોજી વધવાથી વધારે પડતા તેમાં ફાયદા ના બદલે નુકસાન વધારે જોવા મળે
ટેકનોલોજી નો ઉપયોગ સારી રીતે કરીએ તો બધી રીતે સારું કેહેવાય અને ટેકનોલોજી નો ઉપયોગ થોડો વધારે પ્રમાણમાં આપણે કરીએ છીએ તેના લીધે ઘર પર્યાવરણ બી દૂષિત થાય છે
પહેલાના સમયમાં હ જયારે વાહન વ્યવહાર હતો નહી ત્યારે ધુમાડા તે પછી પેટ્રોલ ડીઝલ નો શ ઉપયોગ થતો એના દ્વારા થતો ધુમાડો બી ઓછો થતો તેથી વાતાવરણ કેવું દુષિત થતું નતું કઈ શ્વાસ ની પ્રોબ્લેમ થતી નથી. ઘણી બધી એવી કઈ ઘટનાઓ બનતી હતી ને જયારે આ વાત આજના સમયમાં એવું બની ગયું કે વધારે પડતો ઉપયોગ થવાથી સાધન નો વાતાવરણ વધારે દુષિત બનવાથી ઘણી બધી શ્વાસ ની તકલીફ હૃદય ની તકલીફ ચામડી ના રોગો ઘણા બધા એવા નુકસાન જોવા મળે છે.
હા એ વાત તો તમારી સાચી છે. અત્યારે વાહનોથી જે પર્યાવરણ દૂષિત થાય છે. એ ભવિષ્યમાં બહુ ખતરનાક બની શકે છે. કારણ કે અત્યારે જે વાહનો માંથી જે ધુમાડા નીકળે છે. જે પેટ્રોલ આપડે વાહનમાં નાખાઈએ પછી વાહન ચાલે છે રસ્તા પર અને એક ને ઘણા બધા વાહનો ચાલતા હોય છે એના લીધે ઘણો બધો ખરાબ ધુમાડો એટલે એક રીતે વાયુ જ કેહેવાય. અને એ વાયુ હવામાં ફેલાતો હોય છે અને એ જ વાયુ પછી આપણેે સ્વાસ્થ રીતે અંદર લઈએ છે. અને એ વાયુ જેવો અંદર જાય આપડે તો આપણું શરીર બી દૂષિત કરી શકે છે. આપણા શરીર ને પૂરતા પ્રમાણમાં સારું એવું ઓક્સિજન ના મળે અત્યારે ઓક્સિજન સારો મળતો નથી. એના લીધે ઘણી બધી બીમ બીમારીઓ પણ થાય છે અત્યારે ઘણા બધા ઉમરલાયક જે પુરુષો હોય છે. ખાંસી અ સિત્તેર એસી વર્ષની જેની ઉમર થઈ ગઈ હોય છે એ લોકોને અત્યારે બોલવામાં બી તકલીફ પડે છે શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે. એનું કારણ મોટામાં મોટું આ પર્યાવરણ દૂષિત થાય છે એજ છે. અને અત્યારે ઘણા એવા વૃક્ષો પણ કાપી નાખેલા છે. જેથી પર્યાવરણ માં જોઈ એવો ઓક્સિજન બનતો નથી. અને વાહનો વધતા જાય વૃક્ષો ઓછા થતા જાય છે. એના કારણે ઘણું બધું પર્યાવરણ દૂષિત થાય છે.
ઘણી બધી ટેકનોલોજી વધવાથી ઘણી બધી સુવિધાઓ પણ વધી છે. પણ ગમે તે એક વસ્તુ ના બે પાસે હોય કે એનું સારું બી પાસું હોય ને ગલત પાસું બી હોય છે એવું બનવાથી સુવિધા તો માણસ ભોગવી લે પણ એનું બીજું પાછું કોઈ જોતું નથી કે એનું આટલું નુકસાન તો પર્યાવરણને આવી વસ્તુ નો ઉપયોગ કરવાથી આટલું નુકસાન પર્યાવરણને થાય અને જ્યારે નુકસાન પર્યાવરણને થાય એટલે માનવ જીવનને તેની અસર થાય છે જ જેના કારણે ઘણા બધા નુકશનો પહોંચી શકે છે.
શરીર માં રોગો પણ વધારે થતા હોય છે. અમુક લોકોને શ્વાસ ન ઓક્સિજન પણ લેવો હોય છે અમુક લોકો ઘરે ઓક્સિજન માટેનો જે સાધન સામગ્રી હોય છે અમુક ઘરડા વૃદ્ધો હોય છે. ઓક્સિજન ન સ્પેશિયલ આવે એને માટે કે જેમને શ્વાસનો પ્રોબ્લેમ હોય છે એના માટે ઓક્સિજન ઓક્સિજન એ લોકો ઘરે જ લે છે એ કેમ કારણ કે અત્યારે રસ્તા પર એટલા બધા સાધનો ચાલે છે આપડે અત્યારે એવું કરવું જોઈએ કે આપડે વધારે પડતું જે ટ્રાવેલ હોય છે બસ માં કરવું જોઈએ ટ્રેનમાં કરવું જોઈએ. જેનાથી પર્યાવરણ બી દૂષિત ના થાય પૂરતા પ્રમાણમાં આપણે સાધનો નો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ એનાથી વધારે ખાલી ખાલી આપડે સાધનનો ઉપયોગ કરવો જોઈએ નહી જેનાથી પર્યાવરણ બી આગળ સમય માટે સાચવી રાખીએ
કઈ મા પેટ્રોલ ડીઝલ વગેરે શ હોય જ સુી બને શજી કે સાયકલ છે કે થોડું કામ ચાલતા પૂરું થાય કે ચાલીને કરી શકાય એવા કામ કરવાથી પર્યાવાર થોડું ઓછું નુકસાન થાય છે જેથી ઘણી બધી જે નુકસાન થતું હોય માનવ જીવનમાં જે. શરીર માં એની બધા ઘણા બધા નુકસાનદાયક હોય છે જે એ ઓછા થવા લાગે પછી જયારે આપડે કહીયા બી સાધન લઈને બારે હોય ધુમાડા થી બચવા કે સાધનો ના ઘોઘાટ થી બચવા માટે માસ્ક પહેરવું પછી જે અવાજ ન ગુણઘાટ થતો હોય એના કારણે કાનમાં રોઈ નાખવું ને જયારે સાધનો લઈને બહાર નીકળે ત્યારે આંખોમાં બી એટલી જ દૂર ઉડતી હોય કે કઈ વાગે એના માટે કઈ ચશ્મા પહેરવા એવી રીતે પોતાની તેી રાખવી પણ એટલી જરૂરી ગણવામાં આવે છે
સાચી વાત છે તમારી અત્યારે પર્યાવરણનુંું તો બહુ સાચ હોવું જોઈએ આપડે અને હું તો એમ કઉ છું કે અત્યારે આપડ ઘરે ઘરે આપણેે એક મહિનામાં એક વૃક્ષ વાવવું જોઈએ આપણેે એક જણ એક મહિનામાં એક વૃક્ષો આવે તો આપણા ઘરમાં પાંચ જણા હોય તો એક મહિનામાં પાંચ વૃક્ષો નવા ઊઘ એવું આપડા જેવું બધબર બધા પણ વિચારી શકે એમને થોડીક આપણેે સલાહ આપવી જોઈએ જો એ લોકો પણ આવું વિચારે તો આવનારા સમયમાં ઓક્સિજન ઘટે નહીં ઓક્સિજનનું પ્રમાણ કમ્પ્લીટ કાયમ જ ર રહે ઓક્સિજન આપણે પૂરતો પ્રમાણમાં જ મળે અને જેવો સાધનો વધે છે એ રીતે આપણેે એવી કોશિશ કરીે કે વૃક્ષો વધે તો વૃક્ષો વધશે તો આપણા માટે સારું જ છે આપડે વૃક્ષો કાપવા જોઈએ નહી
હા અ જે નેટ પર વિડીયો નાખવામાં આવે છે એમાં આગામી સમયમાં કેવું થશે કેવું નેબી ભુજન નાખવામાં આવે જેમાં બધા છે કે માનવ જે પર્યાવરણ માં ઉભી કરે કંપનીઓ પછી એના દ્વારા કઈ મોટા મોટા પ્રોજેક્ટ હોય ઘણી બધી મિલો હોય એના દ્વારા જે કચરો છોડવામાં આવે પાણીમાં છોડવામાં આવે કે બહાર ફેંકી દેવામાં આવે પછી ફેંકી લોકો તો સળગાવવામાં આવે જેથી કરીરી પર્યાવરણમાં એટલું દૂષણ પેદા થશે એક સમય અમુકો સમય ગાળ્યા પછી કે દરેક વ્યક્તિ એમની જોડે કેવી કે શ્વાસ લેવાની કીટ રાખ પ ઠીટ હશે તો જ ઘરની બહાર નીકળાશે. એ તો શ્વાસ લેવામાં તકલીફ એ બધી ઘણી બધી ઘટના બની શકશે. એવી આગામી સમયમાં બધા કેવી કે ચેતવણી આપે છે કે અત્યારથી જો ના. સાંભળ્યું તો આગળ જઈને આવી બધી ઘણી બધી તકલીફ વધી શકે છે.
બરાબર છે તમારી વાત સો ટકા સાચી છે આપડે આવા પગલા લેવા જ જોઈએ. હવા પગલા ના લઈએ તો આપડે. થોડોક જીવનમાં સુધારો લાવવો જોઈએ જીવનમાં આપણે જે. આવા જવાનું જે આપણેે સાધનો ન ઉપયોગ કરીએ છ છેએ પેટ્રોલ ડીઝલ. એવા સાધનોનોો ઉપયોગ કરે છે એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક સાધનો નો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે નવા નવા ઇલેક્ટ્રિક બાઈક આવ્યા છે રિક્ષા આવી છે. બસ આવી છે. ગાડી આવી છે એના કારણે બહુ સારું એવું પર્યાવરણ દૂષિત. થતું નથી ઉપરથી પર્યાવરણથી સારું થાય છે કારણ કે. એ જે વેહકલ હોય છે. એ ધુમાડો છોડતું જ નથી એના લીધે પર્યાવરણ દુષિત થતું જ નહીિ. આપડે તો સારું એવું. કમાતા હોઈએ સારી એવી નોકરી હોય તો આપડે તો એવું. કે આપણે ઇલેક્ટ્રિક વાહનો લેવા જોઈએ તેનામાં. રસ્તામાં લઈ ચાલીએ તો એમાં બેટરી નો ઉપયોગ થાય છે એમાં પેટ્રોલ કે ડીઝલ નો ઉપયોગ. થતો નહી એના કારણે એ ખરાબ વાયુ હોય છે. ફેલાતું નથી. અને જે ઇલેક્ટ્રિક હોય છે એ તો આપણે ચાર્જિંગ કર્યા છે ચાર્જિંગ માટે બી જે પાવર હોય છે. અત્યારે સોલર બી નીકળ્યા છે. તો સોલર વાળા સોલર પણ આપડણે ઘરે નખાવી શકીએ છીએ અને સોલરથી આપણે ચાર્જિંગ કરી. આપું જ્યાં પણ જવું હોય છે ત્યાં આઈસ. સાધન લઈને જવું જોઈએ આપડે આપણે પેલા સાધનો થોડાક બંધ કરવા ઓછા ઓછું. કરવું જોઈએ એ સાધનો આપડે એવું નથી લાગતું તમને.
હા જે. અ જે બી કંપનીમાં બનાવવામાં આવેલી વસ્તુ હોય એમનો જે વધેલો કચરો હોય. કે સામાન હોય. જે આ પર્યાવરણમાં દૂષણ ફેલાવે. એવું બધું. નું કઈ મેન્યુફેક્ચરિંગ કરવું જોઈએ વૈજ્ઞાનિક રીતે સમજીને કે ફેંકેલું. માંથી વધારે હજુ કઈ રીતે બીજું બેસ્ટ બનાવી શકાય. જેથી કરીને કચરા માંથી કઈ વસ્તુ બી બની શકે અને પર્યાવાર માં થતું જે હોય. દૂષણ એ બી થોડું ઓછું થઈ શકે છે જેના કારણે પર્યાવરણ ને જોએ એટલું નુકસાન પહોંચી શકે. નથી અને એમ કરવાથી. અત્યારે તો કઈક અમુક વૈજ્ઞાનિકો જે કચરો હોય પ્લાસ્ટિક પ્લાસ્ટિક. બી ઘણું બધું નુકસાન કરયું. પ્લાસ્ટિક ના બી કચરા મેન્યુફેક્ચરિંગ કરીને પછી એને રોડ બનાવવામાં આવે છે.
હા એ વાત તમારી સાચી આ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક નો ઉપયોગ આપડે થોડોક ટાળવો જોઈએ. આપણેે પ્લાસ્ટિક નો ઉપયોગ બહુ કરવો ના જોઈએ. અત્યારના સમયમાં આપણે કાગળ નો હોય છે. કાગળ ની થેલીઓ વારવી જોઈએ જે આપણે પ્લાસ્ટિક ની થેલીઓ વાપરતા હતા એની જગ્યાએ આપણે કાગળ ની થેલી વાપરતા. હોવિજોએ જો પછી એ થેલી આપડે ફેંકી બી દઈએ તો કાગળ ઓગળી જાય છે. તો એની એની જાતે બી રિસાયકલ થઈ જતું હોય છે. અને પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે એક વાર બની તો ફરી એનો નષ્ટ થતો નથી. ક્યારે પણ એનો નષ્ટ થતો નથી. એને જો આપડણે સળગાવી દઈએ ને તો બી પર્યાવરણ દૂષિત થાય છે. અને જો આપણે ફેંકી દઈએ તો બી પર્યાવરણ દૂષિત થાય છે તો આપડણે વધારે પ્રમાણમાં કાગળ નું જે પણ વસ્તુ હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એવી વસ્તુ ઉપયોગ કરવી જોઈએ કે જે રિસાયકલ થઈ શકતી હોય આ પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક પણ રિસાયકલ થઈ શકે હોય છે પણ વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક કચરામાં જ દેખાય છે આપણને એનો એટલો બધો કોઈ રિસાયકલ કરતું નથી રિસાયકલ માટે બીજી બધી વસ્તુઓ કરશે પણ પ્લાસ્ટિક વસ્તુ કેવું કે જ્યાં ત્યાં રસ્તા માં પડેલી હોય છે એના લીધે પર્યાવરણ વધારે પ્રદૂ થાય છે એટલે તમને એવું નહી લાગતું કે આપડે પ્લાસ્ટિક નો ઉપયોગ થોડોક ઓછો કરવો જોઈએ તમારો શું વિચાર છે આની પર
હ ને સલી પણ નથી મળતી ગમે તે વસ્તુ બધામાં જઈને એવું કે છે કેટલા
બહુ બરાબર
હા અત્યારે કેવું કે ઘણી બધી. અ બાબત પર સરકારે બેન ભી મુૂક્યો છે કે પ્લાસ્ટિક ની થેલ યુઝ ના કરીય એક દિવસ ના્યા કરો ત બજારમાં જઈને ઘણી બધી વસ્તુની ખરીદી કરો તો પછી ત્યાંથી બે પ્લાસ્ટિક ની થયલી કે બેગ નથી આપતો એવું કે છે કે. સરકારે આની ભરે બેન લગાવી છે કે હેલીયો પ્લાસ્ટિકને યુઝ ના કરવી તો તમારે ખરીદેલો સામાન લઈ જોો હોય તો ઘેરથી કઈ કાપડ ને ઠેલી કેવું બધું લઈને આવવું પડે. અને જયારે જો માંગીએે કે ના એવું ના હોય આપું. પછી એવું કે છે કે તમારા જેવા સિવિલ ડ્રેસમાં હોયને પોલીસ આવીને પછી. છિયાન. અ એ કરી છે કે ના તમે આ ગેરકાનૂન છે તો બી તમે વેચો છો. અને પ્લાસ્ટિક એ દૂષિત કરે વાતાવરણને
બ સાચી વાત છે તમારે પ્લાસ્ટિકને આપડે થોડુંક વાપરવું ટાળવું જોઈએ. રશિક નો ઉપયોગ આપડે બંધ જ કરી દેવો જોઈએ હું તો એમ જ કહ છું કે આપડા પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ જ કરી દેવો.